હલો.
હલો
કાય લ તું.
હા
વાયંદા કરું હા. હમ.
એમ હમ.
મલ માળા ક ફૂર જમાત થ ચકા કા વા નગદી ની
હે
હ ત હું કો નાખ દઉ.
હા પણ બ કરવું તો પડે છ
હમ હમ
માર ઢોળ નું અને ખેતી નું તો આપડે કરવું જ પડે
હા
હમ
ઓવરેન ફોન હું
હા ખાધું ખાંંદડા અવ કેનો મની નો
હમમ
હા ઈ કે હું ખમ પેલા મેં કે નતી લ તો ઉપા એના ઓલામાં લીંગોલી ન થઈ ઉપડ ની પછી એને કાપી નાખ્યો હતો તે અછો કેરો ને તો ખમો હું આગળ કરું ત બધી ને ખવર આવી ને બસ ન કે
છે
એવું ત જીવ તો
હા તે અત્યારે કું પેડો નહી એને
હા એ ખાવા દેખી હે
હમમ હું પાછી જગ ઉપડખે ગીતે
શ શ્યું છું
કે ને ખબર ક આવી ગયું તું તે પછી કોના ને દેખાડ કોનો કે ઓટીપી માંગે તો મેં કીધું હવે તો જીગું કંસ જવું પડે મારે
હા ત હજી કે ખબર ન પડે આપડે
હા
હમ
સીું ગઈ તો કરી દીધું ઈ ચંથી ફોન ઉપાડે સગું સીવે છે
હ
હ તોછી જા તેવું પડે હ હ
એ એમને ભ્યું ને અટાણે સીમવાનું કામ કરે અટાણે પછી ના આવે તો ના બધી ના ફોર્મ ભરે ને આ કરે તો એને તો હખી વાત જ થાય ને
નહી એને તખી વાત જ ન થાય
ના એમાં ભ્યાજા મારે આખેલો ચા હમ ભરવું ખરી પણ એ હવે શીખવાડવું નથી મારે કોઈને એ કે મારે તો સેટું જ રહેવું હવે
પણ એની પ આપડા દવાનેને પસ જવું પડે
હા હું કેમ શીખવાડ તો ન શીખવાડ અમે તો તારી પડકે જ રૂકી રહ્યો
હા
ગમે એમ ત્યારથી હ તમારે મની ને કરવાનું છે તો તમારે મની ને કરવાનું છે
મારે મનીન કરવાનું છે
છે કરવામાં સિવેટ રાખો ને તો ગાય ગાય લટ મારે તો આ એમ કેતા ત હવે જાર ફોન કેતો તોરી લીટી પૂરી થઈ જાય
એટલે જ મેં તને કે્યો આદન તો તારે કરવાનો હતો પણ મેં તિહાાર થઈ ને જ કે્યો
તેવ આધી કારીને ખેલી કલે
હમ
મેને એકલી મ ના કરા ને પાછો એક ખેલી કારી પણ કે કરાય ત્રણ થઈ જાય ને શારમાં એક તમારી પેડથી સેલો કોણ લે પછ આ મજા તમારે આમાં કેલા કરવા
પછી થોડો લાગે તારે
આજક નહીં લાગે કા પસે
હમ્મ તારે ન લાગે ને પછી અમારે તાર ઓલામાં
હા ઈ હાથી હતા ન લાગે
તારે થોડુંક બાકી રાખવું પડે તો અમારે લાગે
હા હા હા હું એક ફોન બાકી રાખા
હા ના તારે થાય પછી તો તારે પૂરી થઈ જાય ને પછી ણો લાગે તો મારે તંજા થાય પાછ મન કેવી રે કંપની માં હાલો હલોો
મારે તો આવે
બ તો કેમ વાત થાતી નથી
હું તો એમારી છુ
ફે હુ બારી નીકળી
તું નીકળ ઘર માંથી બારી હું તો અહી બારીશ છે
હે એવું
હમ્મ
હા તો ન હતા.
નહી વ્યક્ત કર ના અચ્છા વ્યક્ત કરર રહ્યું હવે
કે
બે તગારા છે તો નાખો
હુ હાથ વાયગા સુધી માં છે ને ફોન એક બાકી રાખવા
હા એટલે તારે બાકી રાખવું પડે તો જ થાય નગર તો મારે હલવેન થાય
એટલે એક બેફોન હુ બાકી રાખા
હા બે ફોન બાકી રાખજે તો તો જ મારે થાય ને
હા ન ક પછી મારે તો આ એમ કેતા તા છે તારે કે ચાર ફોન કર્યો ને તો તારે એક પુરુષ ,
હ મારે જીગું કેતી પંદર થીયુ તમારે
હા પણ લચુ દી તમારે લગભગ આખો દીમા તમારે પૂરી થઈ જાય
હા તો થઇ જા હે હા ઈ એક રે હે પછી એને કોક ને ગોતાવવી પડે
હા
એને તો આપડો ન લાગે
નહીં
એ પછી પણ કાલ વહી જાય
એટલે કાલ વય જાયતો હોય તો આપડે આજની તારીખમાં પુરું થઈ જાય તો એને ગાલે ન મેર આવે એટલેને બીજે જ જોડાવવું પડે ને
એને બીજે જોડાય એ વાત ય હાચી
હા
પણ ઈ તો બે વાગે તો વય જાય
હા ખાય
તો બે વાગે વય જાય તો નીયા નો આવે
ના
એટલે એમ જ ને તો બીજ જારે જોડાય તોય શું કામ નુ
યા દાખોદી માં આપણી હારે તમારે પાંચ પુરી થાવુ થાવુ થાય પણ થઈ જાય તણ થઇ જાય
હમ.
તો ઈ પછી પાંચ મિલિટે પાંચ મિલિટે જો બેના ઓલામાં કરા કરે ને તો એને કાયગ પૂજું થઈ જાય.
હા તો જ નૂ.
પછી ઈ એને થોડી ખબર પડે હાલ હું આમ કરુંમ. તો આપડે એને હામે હાલી ને કઈએ તો તું ફોન કર તયે ઈ કરે.
તયે આપડે પછી ઈ કામ માં પછી મંડાય.
હા હા. આજ આ ફોન માં ને ફોનમાં મારે ખાવાનું આગડી છે આગડી ઉભા છે તો. કે આજ એક વાાઈ ગો ખાવાનું હું તોમ ફોન માં ફોન માં.
એ તારે એમ થયું ને હું આમની ખાતે ખાતે કેટલી મહેનત કરતી હતી. ઈ ફોન કરે મનકી મને ફોન કરો ઈ કે તમે.
હા.
તો તારા કાકા કે તું ખાય તો લે પેલા.
લે પાસે એમ.
ખાઈલે.
ફોન કરવાની.
હા એવી બધી ફોન અપ. પડો રહીને ઈ પછી બીજે કામે સડી જાય.
હા ને આપડે છેતી ફોન સામે જ નજર રાખીએ પાંચ મિનિટ થઈ તો ન થઈ તો બધા મેર્યા. કરીએ.
હા,
એને એ થોડું પાકું આવડે.
તો એને પાછું કામ નહી વધારે પડી,
હા તો પછી દેહેજ નહીં ફોન.
હું તો પછી તો આપડા વાલામાં તો નો મેળ આવેને.
પછી આપડા ઓલામાં એ મહિનો મેળ આવે નેતો એઈ ફોમ તોઆ તો એને ફેલ જાહે હાવ.
હા. તો આપડે, તો પછી આપડે, પાછું ફોર્મ આવે તય મેળ આવેને.
હા ત્યાં હુંધીને ના આવે પછી આવેને. ઓની પાસેથી નંબર લ‌ઈ લ‌ઈને.
હા,
તો થાય.
તો થાય એટલે તોજ એને મેળ આવે.
તો હું જેમ કંઈ ના થાય નહી કામ કામ નકરું હાવ. બજ રજનતિ દ કહે.
એતો કાલલે જ કીધું છું, છોકરા ને ફોન નઈ દેતી હમણાં ‌.
ગયા ત્યારનુ પણ ફોન સવારનો ઘેર છે, સવારનું બસ. આમ જ ફોન કરે હજી તમારો ફોન મેકોને તો એમ ક કારીને કરું, મનકીને કરું જીગુ ને કરું એક ધારા એ ફોનમાં જ મથે છે.
હા પણ એને પછી તારે વેલા લીલી પૂરી થઈ જાય તો એને ન લઈ જવા થાય.
એટલે એમ જ નથી હું, કેમ કે હુંમ આ પૂરી થઈ જાય નેતો બે દિન લઈ જજોને. પણ બેથી હું ગમે ઘેર રાખું હતો, એ મારે.
હા, એટલે મારી હાટું થઈને તારી રાખવો જોહે. એમ તો પછી પાછી આપડે,
હું.
હ અયા હા ત્રણ વાગ્યા હોતી પછી પાછી ના જાહુ તો નહી એ પણ પછી. કરીએ વાત,
હા તોયા પછી વાત કરીશું.
હ તો એમ ઘણી ખુરી‌, પૂરીયુ થઇ જાયને. મારે,
હા તો એમ થઇ જાય એટલે, હું ફોનને મારૂં કામ ને પતી ગયું.
હા.
પછી તારી રુટ કરીલે.
હા તોતું પૂરું થઈ પછી તું કાળીંને કેજે. એટલે હું મનકી ને કર્યા પછી પછી. હું કંય મનકી નેકે તું કેય ઓલામાં આવે.
હા પાંચ મિનિટ પછી એને કંઈ ગાય ગબા. ફોન કરી દેવાનું પછી તમારા ઓલામાં કપાઈ જાય ને પછી પાછી, પાંચ મિનિટ પછી મારા વલાબાઈ કરે‌ને પછી તમે કરો,
એ તો જ થાય
એટલે તો તમારે હવે પંદર છે તો હવે પંદર માંથી આલો ને ફોન આવ્યો હોય એટલે હવે તમારે થોડું ઘણું જ બાકી દે
હા
હા
યારજી જે ગુપ હેગ ને તે જેગુ કે કે તમારે પદર બાકી કે
હા
સોનલ કાકી તારા વલામાં લસુ કરતી તો કેમ નતો લાગતો એઈ કે હું કહું મારે કભી જન ફોન ચને લ લાગે
હમ એમ થોડું લાગેને કે
હમ
તો તો એમ જણાય ફોન આવે છેેલું બીજો ફોન ઉપડે નહી તો હવે કપાઈ પા
હા કઈ ન થાય અને આને સલું રાખવું પડે મારા વાળ મત પાછ બીજા કોઈના ન આવે
નહી અમારે તો પણ આ એક બીજા દોસ્તારૂ ના ના આવે હવારમાં મ ત ચલુ હત તો એકજારો એ ગેટ નો આવતો હતો
હમ
પછી એને પાછો કે ત કે ફોન કેમ નથી પડતી ફોન મારી પડ નથી ને બાયુ પેટ કે ફોન છે કે સિસ્ટમ બદલાવી નાખી હવે બાજુ ને ફન દેવાનો આવ્યો એ
હા કઈ બેદી છે પછી પાછું ફોર્મ આવે તો એ દેજે
હા કઈ હતા તો હું કે પાછુ આવે કે ન ખબર આજ બધી જાણી લેવું જોઈ હે
હા આજ તો ભોગવતીને પૂછ્યુંને પછી પાછું કેટલા દિવ પાછું આવે મર આપડે તો ન ખબર હોય કે પછી જીગુ ન પૂછવું પડે કેટલા દિ આવે એમ
એઈ એને થડી ખબર હોય પાસે
હા તો ભગવતીને જ પૂછવું પડે ને કે સાહેબ આવે તો સાહેબને પૂછવું પડે કે પી કેટલા દીફોમાં આવે
આયા
હા
પાછું આપડે તો આ ફોર્મ જો આજની તારીખમાં પૂરા થઈ જાય ને તો દી ને યાર પૈસું જોડાઈ જાય ને એનું સલું થાય તા
હા એનેરે પાસે થઇ જાય ને
હા તો એની હરે આપડે હેરખો મેળ રેય
હા
મેં હવારમાં કર્યો તો નતો લાગતો એ
હમ પછી મારે આજને રાજુ નંબર લઈ લેવાશે એટલે રાજુ ને આપડે સારી જોડાઈ જાય
હા રાજુ છે કૈલાસ છે એમ એકાબીજ ના લઈ લે છે વારાહોરી વારાહોરી પાસ્ હોય તો તમામાં થાય ને
હા એમ જ કરાય ને એતર ક કાગડીમસ્કે ગ્રુપમાં લાત ના નંબર સે ઈ કે લ પાડી દ ઈ કે
તો હા એઈ તો
હમમ કોનેય ર કે તારે વાત કરી
ચલો હા તો ફોન કર પૂછી લેવા
હા હ
પાટી જવાય એનો વર્ષમા મારે ભરું હોય ના
ચળીસ જોતા થ ને તાર કાકા કે ગ્રુપ માં ઘણા ના નંબર સે કે લ કાઢ દઉં કે
મારે તો ગરું પણ નથી ને મારે ગમાં છે મારે તો હીબો ના ઓલામાં ઓલો મેસસ આવે મારે થોડો આમાં આવે?
નહીં,
ના ઈદી પુરા ગલા લાશે
છે મારા વાલામાં તો ગણાય ના ગરુપ ના નંબર બજવી નાશે નમલા પોતા પણ ડમલાંને ને છોકરી બાાય ના છે.
હા.
ઘણી નાશે?
આ તો એનેયારે જોડાાય જો આઈ વાત પૂી લેવાય તો ભાઈ હું ફન તમને કહું તો હાલે એમ
એ તો નાની જાય આપડે.
આપ સ્વાદ આવે,
શોકરી નઈ આવેવે?
હાી લેવું ને બોલપે મેંક નથી લાવીનાંબર લખવા થાય.
હા ઈ તો આખડી એમ તો ખ દીકરા સીઠી ખોવા ગી મેન મેન ચડી.
છે એ કાગળ લઈ લે